હમ
કેમ છો બધા, મજામાં ને?
હા મજામાં, તમે કેમ છો?
હા, બધા મજામાં.
આજે હું ખુબ જ અગત્યના ટોપિક વિશે વાત કરવા જઈ રહ્યો છું. જેના ટોપિક છે પર્યાવરણનું પ્રદુષણ. આજકાલ પર્યાવરણ અને પર્યાવરણ ખુબ જ પ્રદુષણ થઈ રહ્યું છે. મોટી મોટી કંપનીઓ, મોટા મોટા કારખાનો એ અનેક પ્રકારના ઝેરી ગેસો તેમજ અનેક પ્રકારના ઝેરી વાયુઓ છોડીને કં આપણું બધું પ્રદુષણ કરી રહ્યા છે. એવું નથી લાગતું તમને?
હા, તમારી વાત સાચી છે કે ઘણા એવા પ્રદુષણમાં પ્રદુષણ કરે છે. જેના લીધે એ ખુબ સારું છે કે આપણે પ્રદુષણનુ પ્રમાણ અટકાવવા જોઈએ. અને આપણે જગા જગા પર કચરો નાખવો જોઈએ નહી. અને તમારા ગામમાં અને શહેરમાં પણ ક કચરો નાખવો જોઈએ નહી અને તમારા ગામમાં ને એવા કચરો હોય તો તે મ્યુનિસિપાલિટીમાં કે અન્ય અન્ય જગ્યાએ જઈને પણ તમે કચરો કચરા પેટીમાં નાખવો એવું કેવું અને તેના લીધે સ્વચ્છતા જાળવી રહે અને તે સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે. સ્વચ્છતા રાખશો તો તમે, અહ ખુબ જ જરૂરી છે કે આપણે પણ સ્વચસ્છતા રાખવી જોઈએ. જો સ્વસ્તા રાખશો તો અહ અન્ય બધી સુવિધાઓ રહે શે જેમ કે કચરો કચરા પેટી નાખવો જોઈએ. અને અમારા શહેરના અને અન્ય વિસ્તારના પણ કચરો કચરા પેટીમાં નખાશે એમ કેવાશે, જો આપણે કચરો કચરા પેટીમાં નાખશું તો આપણે અન્ય એવું પણ થશે જો કચરો કચરા પેટીમાં નાખશું. તો અન્ય જગ્યા પણ જઈશો અને કજરા. કચરા પેટીમાં જ નાખવા જોઈએ.
હા હા બિલકુલ સાચી વાત છે તમારી પર્યાવરણ આપણે જીવા મા તે ખુબ જ જરૂરી છે. પર્યાવરણ આપણને હવા પાણી ખોરાક જેવી તમામ ચીજ વસ્તુ આપે છે જે થી આપણે એમ આપણું જીવન શક્ય બને છે. તો આપડે પર્યાવરણ ને સ્વચ્છ જ રાખો. વો જોઈએ આપણે તેને પ્રદુષણ થતું અટકાવવું જોઈએ અને આપણા પર્યાવરણમાં અનેક પ્રાણી, પક્ષી બધું આવી જાય છે તો આપડે તેનું પણ સંભાળ રાખવું જોઈએ. જેથી. આપણું જીવન ટકી રહે અને આપણું પર્યાવરણને પણ કઈ હાનિ નહી થાય. તમારે મોટી મોટી કંપની અને કારખાના વિશે પર્યાવરણને પ્રદૂષણ કરે એ વિશે તમારે? શું જાણવું છે?
શું જણાવવું છે?
હા તમારી વાત સાચી છે કે, પર્યાવરણને પ્રદુષણ કરટું અટકાવું જોઈએ જેના કારણે, આપણ આપણને શુંધ હવા મલે, અને અમારા ગામમાં તો એક એવું વન બનાવવામાં આવ્યું છે કે, જ્યાં હોજ હો જાડ રોપાવામાં તે વીસ વર્ષ હતા પણ વધુ ઉમરનાર છે અને ત્યાં ઠંડક એસી કરતાં પણ વધુ આવે છે. એટલે વૃક્ષારોપણ કરવું જોઈએ તેથી સાફ હવા આવે. પ્રમાણ પણ જળવા રહે એટલે વૃક્ષારોપણ કરવું જોઈએ, નદીઓમાં સાફ રાખવી જોઈએ, આપણે તળાવને સાફ રાખવી. એ આપણે જગા-જગા પર જઈને કચરો નાખવો જોઈએ.
પર્યાવરણ એટલે મતલબ બધું જોઈ તેમાં હવા, પાણી, જમીન. વૃક્ષો, નદી, પર્વતો વગેરે બધું જાગે. તો પર્યાવરણ હજી તમને એવું નથી લાગતું કે પર્યાવરણ આજે ખુબ જ અ નુકસાન પહોં ચડી રહ્યા છે આપડા ગામડાના લોકો કે શહેરના લો
હા તમારી વાત બિલકુલ સાચી છે કે તમે પ્રવેશ. હા ઘટાડવો કરવો જોઈએ જો, આપણે પ્રદુષણ ના પ્રમાણ તો અ અન્ય પ્રકારના આપણને થશે. જો પ્રદુષણ આપણે ઘટાડશો તો જ આ આપણે જીવીશું એવું લાગે સે કેમ કે આવનારી પેઢી એટલું પ્રદુષિત કરી દેહે કેમ કે પ્રોફિટના કારણે પણ, એવું એવું રૂલ રાખવું જોઈએ કે, તેઓ રૂલ ન તોડે અને જાડવાનું પ્રમાણ ખુબ જ વધારવા જોઈ અમુક પ્રકારની કંમનીઓ ખોલે એવું પણ રાખવું જોઈએ. કેમ કે વધુ પૈસાના લીધે આપણે આપણી પૃથ્વી. ખરાબ કરીશું નહી અને જેના કારણે આપણને. હ, આગળ જતા પણ મગજમારી પડે નહી.
આપણે પ પર્યાવરણમાં પાણીનો પણ ખુબ જ બચત કરવું છે. આપણે પાણીનો ખુબ જ ગમે ત્યાં ઉપયોગ કરી ર રહ્યા છે. તો આપણે પાણીનો લિમિટેડ મતલબ જેટલું જોઈએ તેટલુંજ ઉપયોગ કરવો એવું મનેતો લાગે છે.
અ, બિલકુલ તમારી વાત, અ કે જેના લીધે
જોઈએ. આપણી આસપાસની જગ્યા સ્વચ્છ રાખવી જોઈએ. આ બધી એક નાની-નાની બાબતો પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે ખૂબ જ જરૂરી છે. અને આપડે એવું નાની-નાની બાબત પર ધ્યાન રાખશું તો જ આપડું પર્યાવરણ પર ખુદ રહેશે અને આપણે આપણે જીવન જરૂરીમાં કોઈ પણ અગવડ નહીં પડશે એવું મને લાગે.
હા, તમારી વાત સાચી છે કે એવું જ કરવું જોઈએ જગા-જગા પર ડસબિન રાખવી જોઈએ. અને પર્યાવરણને પ્રદૂષણ કરતા અટકાવા જોઈએ અને જેના કારણે એજ છે કે આપણે તમે કીધુ એ નદી, નાળા અને ગટરને સાફ કરવા જોઈએ. નહીં તો આ તમને ખુબ જ મગજમારી પડશે. નંદી દાણા સ્વચ્છ રહેશે, તો અન્ય પ્રકારની સુવિધાઓ થશે. અને તે ખૂબ જ જરૂરી છે કે આપણે સુવિધાજનક થાવું જોઈએ, નહી તો તમે ખૂબ દુ જઇશું.
હમ હ, બિલકુલ સાચી વાત છે. ગામલે કંપની ચાલતી હતી. જે ખૂબ જ પ્રદૂષણ કરતી હતી તો ગામના ઘણા આગેવાનોએ એની ફરિયાદ કરી કે ઝેરીલુ ગેસ અને ઝેરીલું પાણી એ ખનકામાં વ વે વેતા હતા, જેના કારણે અનેક ગામજનોને તકલીફ થતી હતી, તો તેની ફરિયાદ આપી તો તે કંપની ગામજનોએ બંધ કરાવી તો એ એક તે પણ ધ્યાન રાખવું જોઈએ કે આપડી ગામ અથવા આપણા શહેરને કે કંપની કે કારખાનું આપડુ નુકસાન નહી પહોંચાડી શ
બિલકુલ, તમારી વાત સાચી છે કે આપણે ગામ અને શહેરના અ બેવ બેવ જગ્યાએ મિક્સ કચરો અ એ રાખવો જોઈએ. એવું કઈ કરવું જોઈએ. કેમ કે, આપણે એક જ જગ્યાએ કચરા નાખશું તો કચરાનો ડુંગરને એવો પણ બની શકે. અને જેના કારણે પ્રદૂષણ પ્રમાણ ખુબ જ વધી જાય છે એટલે આપણે એવું વાપરવા જોઈકે કે ખુબ જ ઓછું રહે છે અને જેના કારણે ખુબ જ જરૂરી છે કે આપણે ઘણા પ્રકારના કચરા અને અન્ય ડસ્ટબિન પણ રાખવો જોઇએ. જો આપણેે કચરો કચરા પેટીમાં નાખશું નહી તો આપણને ખુબ મગજમારી પણ પડે છે અને તે ખૂબ જ જરૂરી પણ છે કે કચરો કચરાપેટીમાં નાખવો જોઈએ અને જેના લીધે આપણે સાફ કચરો કે અન્ય સુવિધાઓ પણ થાય છે અને તે ખૂબ જ જરૂરી છે કે તે અન્ય કચરો અને અન્ય કચરા પેટીમાં જ નાખે. કચરા પેટીમાં નાખશો તો જ આપણને સુવિધા જાગશે. હલો. હલો. અવાજ આવી રહીયો છે? કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ, જેના લીધે આપણને સુવિધાજનક થાય છે. એ આપણે એટલું જ જરૂરી છે કે, આપણે કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ, જો કચરો કચરા પેટીમાં ન નાખશો. તો આપણને સુવિધા ન લાગશે. અને કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ, જેના લીધે અસુવિધાઓ પણ થાય. હલો, તમારો ગામમાં કેવુક શે? તમારા ગામમાં કચરો પેટીમાં ના કચરો નાખવામાં આવે છે કે? હા ભાઈ, અમારા ગામમાં પણ કચરાપેટી અને અન્ય સુવિધા રહે છે, અને જેના કારણે અમને ખુબ જ મગજમારીઓ અને અન્ય સુવિધાઓ પણ લેવી પડે છે, અને જેના કારણે આપણેને ખૂબ મગજ મારી કે, અન્ય દેખાઓ કે નહીં દેખાઓ, પણ મગજમારી પડે છે, અને જેના કારણે આપણે સુવિધાજનક કે, અસુવિધાજનક લાગે છે. અને તે કરવામાં ખુબ જ વૈદ્યવ્ય અને સારી આવે છે, અને તે કરવું એ ખૂબ જ જરૂરી છે. અને તેમાં શું કરવું અને નહી કરવું? તે પણ જરૂરી છે, એ આપણા હમ, જગ્યા જાઉ કે, નહી જાઉ. અને તે પણ જરૂરી છે. ચાલો, આપણે અમારા ગામની વિશે વાત કરીએ છીએ. કે ત્યાં કચરો કચરા પેટીમાં નાખવામાં આવે છે, સમયસર નાખવામાં આવે છે. અને જેના કારણે ખુબ સારી એવી સુવિધાઓ પણ થાય છે. અને અન્ય જગ્યાએ કચરો પણ નાખવામાં આવે છે. કચરો કચરા પેટીમાં નાખશું તો જ આપણને સુવિધાજનક લાગશે. અને અસુવિધાજનક પણ લાગશે, અને તેના કારણે પણ એ ખુબ જ સારું છે, અને કચરા કચરાપેટી મા જ નાખવા જોઈએ. કચરા કચરા પેટીમાં નાખવાથી, આપણને ઘણી બધી સુવિધાઓ પણ થાય છે. અને તે ખુબ જ જરૂરી છે. કચરો કચરો પેટીમાં નાખવો જોઈએ, અને અન્ય સુવિધાજનક પણ લાગે છે, કચરો કચરા પેટીમાં નાખશો તો, તે ખુબ જ જરૂરી છે કે, તે બાબત ન આપણે ધ્યાન આપવું જોઈ. અને તેમાં અન્ય કચરાઓ કે હલો, એ તમારા ગામમાં પણ એવું જ થાશે. અને કચરો કચરા પેટીમાં નાખ વામાં આવે તો, આપને ઘણી એવી સુવિધાઓ પણ થશે. કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ, અને કચરાને લીધે અન્ય સુવિધા કે અસુવિધાઓ પણ થાય છે. કચરા કચરા પેટીમાં જ નાખવો જોઈએ, જેના લીધે આપણે આપણને આ આપણું કામ અને આપણે સ્વચ્છ રહીશું, અને તે ખૂબ જ જરૂરી છે, કચરો કચરા પેટીમાં જ નાખવો જોયે. અને અન્ય માહિતી પણ ખુબ જ સારી મળે છે, અને અને તેના લીધે ખુબ જરૂરી છે કે આપણે કચરો કચરા પેટી મા નાખવો જોઈએ. અને અન્ય જગ્યાએ કચરો ફેલાવવો જોઈએ નહી અને તેના લીધે ખુબ જ સારું છે કે તે, એ તે ખુબ જ જરૂરી છે અને તે ચાલો આપણે મલિ છે આગળી.